હમ
કેમ છુ.
બસ મજામાં તમે કેમ છો.
બસ મજામાંજો એક પ્રશ્ન હતો
બોલો બોલો
કે આપણા જીવનમાં ધીરજ નું મહત્વ કેટલું છે.
આપણા જીવનમાં ધીરજ ન તો આમ ઘણું જ મહત્વ છે. આજની આમ ઝડપી યુગમાં દરેક વ્યક્તિ તરત જ સફળતા પૈસા અને પ્રસિદ્ધિ મેળવવા માંગે છે. પરંતુ જીવનની દરેક સારી વસ્તુ તું સમય અને ધીરજ માંનતી જ હોય છે. તેથી જ કહેવાય કે ધીરજના ફળ મીઠા હોય છે.
હા એ ભી છે વાત
હા અને ધીરજ એટલે મુશ્કેલ પરિસ્થિતિઓમાં પણ શાંત રહેવાની યોગ્ય સમયની રાહ જોવાની અને સતત પ્રયત્ન કરતા રહેવાની ક્ષમતા છે. ધીરજવાન વ્યક્તિ ઉતાવળ માં નિર્ણય લેતી નથી પરંતુ વિચાર પૂર્વક આગળ વધે છે. જીવનમાં સફળતા મેળવવા માટે મહેનત જેટલી જ ધીરજ પણ જરૂરી છે.
હ ધીરજ એટલે આપડે એવું કહી શકીએ ધીરજ એટલે પ્રયત્ન કરતા રહેવુ હા પરિણામ માટે પરિણામ માટે યોગ્ય સમયની રાહ જોવી
હા સાચી વાત છે. અને આપડે પ્રકૃતિ માંથી ધીરજ નો સૌથી મોટો પાઠ શીખી શકીએ છીએ એક નાનકડું બીજ જમીન માં બાપવામાં આવે છે. પરંતુ તે તરત જ વૃક્ષ નથી બનતું તેને પાણી સૂર્ય પ્રકાશ અને સમ સમયની જરૂર પડે છે.
હા એ વસ્તુ તો છે, જ
હા સાચી વાત છે.
અને છતાં પણ ક્યારેક કુદરતી આફતો આવે છે. તો તેમાં નુકસાન થાય છે.
હા
તો આપણે એવું કહી શકીએ કે ધીરજ રાખવી જરૂરી છે પરંતુ ક્યારે કુદરતી આફતો જે આવે છે. કે એ પાછળ આપડે પણ કશું કરી શકતા નથી.
હા
આપડું કામ છે, મહેનત ન કરવું
હા અને આપણા જીવનમાં પણ દરેક સફળતા સમય સાથે જ મળતી હોય છે. વિદ્યાર્થી જીવનમાં ધીરજનું વિશેષ મહત્ત્વ છે. પરીક્ષામાં સારા ગુણ મેળવવા માટે નિયમિત અભ્યાસ કરવો પડે છે. એક જ દિવસમાં આપણને સફળતા મળતી નથી. ઘણી વખત મહેનત છતાં અપેક્ષિત પરિણામ મળતું નથી પરંતુ જો ધીરજ રાખીને ફરી પ્રયત્ન કરવામાં આવે તો સફળ તા આપણને ચોક્કસ મળતી હોય છે.
હા એ વસ્તુ છે કે, વારંવાર રિવિઝન કરવું છે થોડું થોડું દરરોજ નું વાંચવું છે.
અને ભૂલો કરવી પડે જે આપડે ભૂલો કરીએ છે, એ ભૂલો માંથી શીખવું. એક દિવસ મહેનત નું મોટું પરિણામ રિઝલ્ટ મળે છે. ત્યાં આપણે સારું રિઝલ્ટ વિદ્યાર્થી જીવનમાં કઈ શકાય એટલે વિદ્યાર્થીઓ માટે ધીરજ ખુબ જરૂરી છે.
હા એ તો સાચી વાત છે. અને ઘણા મહાન લોકોના જીવનમાં શરૂઆતમાં અનેક નિષ્ફળતાઓ આવી હતી. પરંતુ તેમને હિંમત હારી નહી. અને ધીરજ રાખીને સતત મહેનત કરી અંતે તેઓ પોતાના ક્ષેત્રમાં સફળ બન્યા આથી સ્પષ્ટ થાય છે કે, ધીરજ અને સતત પ્રયત્ન સફળતાની ચાવી છે એમ
હા એ વસ્તુ તમેં સાચી વાત કીધી છે કે અ બીજે સફળ લોકો છે.
જે ક્યાંક ને ક્યાંક ધીરજ અને એમના સતત કાર્યક્ષમતા થી તેમને સકસેસ મળી છે, એવું કહી શકીએ, કોઈ એવું નહી કે કે ભાઈ બે દિવસ, ત્રણ દિવસમાં કે થોડા દિવસમાં જ સફળ થઈ ગયા છે, એ લોકો એ પણ ક્યાંક ને ક્યાંક સમય આપ્યો છે.
હા, સાચી વાત છે. અને આજના સમયમાં સોશિયલ મીડિયા અને ટેકનો લોજી ના કારણે લોકો દરેક કામ તરતજ થવાની આમ અપેક્ષા રાખતા હોય છે, પરંતુ જીવનના મોટા લક્ષ્યો કોઈ શોર્ટકટ થી આપણને પ્રાપ્ત થતા નથી. સારું કરિયર, મજબૂત સંબંધો, અને સારો સ્વભાવ. આ બધું સમય અને ધીરજથી જ વિકસતું હોય છે.
હા એ વસ્તુબી છે.
હા અને ધીરજનું અર્થ માત્ર રાહ જોવાની નથી હોતી, પરંતુ રાહ જોતા જોતા સકારાત્મક રીતે કાર્ય કરતા રહેવું છે. જો આપડે મુશ્કેલી આવે ત્યારે ગભરા જઈએ અથવા ઉતાવળમાં ખોટા નિર્ણયો લઈએ, તો નુકસાન થઈ શકે છે. પણ ધીરજ આપણને યોગ્ય નિર્ણય લેવામાં મદદ કરે છે.
એ વસ્તુ તો છે, ક્યારેક પૈસાની સમસ્યા આવે, ક્યારેક જોબ નથી મળતી. ક્યારેક સંબંધોમાં મુશ્કેલી આવે છે, સ્વાસ્થ્યની સમસ્યા આવે. તો આવા સમયે આપણે ગભરાઈ જઈએ, અને ગભરાઈ જઈએ છે, લાગે છે કે આ મ ટલી ક્યારે પૂરી નઈ થાય. પણ સમય કોઈ પણ સમય કાયમ રહેતો નથી, સારો સમય પણ બદલાય છે, ખરાબ સમય પણ બદલાય છે, એટલે મુશ્કેલીમાં ધીરજ રાખવી એ ખૂબ જરૂરી છે.
હા એ તો ઘણી સાચી વાત કીધી તમે. અને પરિવાર અને સમાજમાં પણ ધીરજ નું ખુબ જ મહત્વ છે. વડીલો સાથે વાત કરતી વખતે મિત્રતા જાળવવામાં, અને મતભેદ દૂર કરવામાં ધીરજ ખૂબ ઉપયોગી બનતી હોય છે. અને ધીરજવાન વ્યક્તિ સંબંધોને વધુ સારી રીતે પણ નિભાવી શકે છે.
પણ આજકાલ કેવું થઈ ગયું છે, કે લોકો ધીરજ રાખતા નથી. અને એના લીધે સંબંધોમાં ધરાડો પડતી જાય છે.
હા એ તો સાચી વાત છે.
હમ્મ સારા સંબંધ માટે પ્રેમ સાથે ધીરજ પણ જરૂરી છે. સામેની વ્યક્તિ સમજવા માટે સમય આપવો પડે છે. ક્યારેક માફ કરવું પડે, તો ક્યારેક શાંતિ થી વાતો પણ સાંભળવી પડે છે.
હા એ તો સાચી વાત
દરેક વાત આપણી ઇચછા પ્રમાણે નહી થાય, દરેક વ્યક્તિ નો સ્વભાવ અલગ હોય છે. જો આપણે દરેક નાની વાત, તપાસ ગુસ્સો થઈએ તો સંબંધ લાંબા સમય સુધી તો ટકી શકતા નથી,
હમ સાચી વાત છે, ને મારા મત પ્રમાણે તો ધીરજી માત્ર એક ગુણ નથી પરંતુ, સફળ જીવનનો આમ મજબૂત આધાર છે. મહેનત, આત્મવિશ્વાસ, અને ધીરજ આ ત્રણે ગુણ સાથે હોય તો કોઈ પણ લક્ષ્ય આપ આપણે આમ પ્રાપ્ત કરી શકીએ છીએ.
હા સાચી વાત છે, સો ટકા આજકાલ ના સમયમાં તો ધીરજ કે થઈ ગયું છે કે આજે બધું ઝડપી છે પાંચ ફૂટ છે. ફાસ્ટ ઇન્ટરનેટ છે, ઇન્સ્ટા ઇન્સ્ટા મેસેજ છે, જે ઇન્સ્ટન્ટ પેમેન્ટ છે, શોર્ટ વિડિઓજ, આપણા મગજ ને પણ દરેક વસ્તુ તરત જોઈએ, કે વિડીયો કોઈ જોઈએ છે તો બે સેકન્ડમાં રસપ્રદ ના લાગે તો સ્વાઈપ કરી દેવું. વેબસઇટ ધીમે ખુલે તો ક્લોઝ કરી દેવું, મેસેજ નો રિપ્લાય તરત ના આવે તો ગુસ્સો આવે છે. જ્યાં જે આપણે રિઝલ્ટ માટે પણ રાહ જોવા તૈયાર નથી, પરંતુ જીવનમાં કોઈ શોર્ટ વિડીયો નથી કે જીવન કોઈ શોર્ટ વિડીયો નથી. કે પસંદ ના આવે તો સ્વાઈપ કરી દઈએ, જીવનમાં દરેક વસ્તુઓ માટે સમય આપવો પડે છે. એવું કેવાય ને, કે તમે સમયને સમય આપો તો બધું સમય એની જાતે જ તમને બધું ઓકે કરીને આપી દેશે, પરંતુ સમયને પણ સમય આપવો પડે છે.
હા, એ તો સાચી વાત છે ને એટલું કહી શકીએ, કે જીવનમાં ધીરજ રાખનાર વ્યક્તિ ક્યારેય હાર તી નથી કદાચ, પડતા મોડે મળે પરંતુ જયારે મળે છે, ત્યારે તે વધુ મજબૂત અને સ્થ્યાયી હોય છે.
હા, એ વસ્તુ છે કે ધીરજને આપણે સારા નિર્ણય લઈ શકીય, ગુસ્સો ઓછો થાય તો સંબંધો મજબૂત બને, અને નિષ્ફળતા પછી ફરી પ્રયત્ન કરવાની શક્તિ મળે છે.
હા, અને ધીરજ રાખો કારણ કે દરેક સારા કાર્યને ફળ આપવાનો પોતાનો એક આમ સમય હોતો હોય છે, મહેનત સફળતા ન માર્ગ છે. અને ધીરજ એ માર્ગ ઉપર ચાલવાની શક્તિ છે,
હા, એ વસ્તુ તો મેં સાચી કીધી કે ધીરજ કેવી રીતે વધાર તો. કે ધીરજ જન્મથી મળતી નથી. તેને અભ્યાસ કરી શકાય તેનો દરેક વાતનો તરત જવાબ ના આપો. ગુસ્સો આવે ત્યારે થોડો સમય શાંત રહેવુ આ લક્ષે ઓના નાના નાના ભાગમાં વેચણી કરવી અને પછી એમાં નાના નાના ભાગોમાં કામ કરવું બીજા સાથે પોતાની સરખામણી ના કરવી
અને પરિણામ કરતા પ્રયત્ન પર ધ્યાન આપવું, અને સૌથી મહત્વનો પોતાનો સમય આપવો પોતાને સમય આપવો. જયારે આપડે પોતાને, સમય નહી આપતા ત્યારે આપડે બીજા કરતા જે પાછળ રહી જઈએે છીએ,
હા, એટલે કોઈ પણ તમે કાર્ય કરો, જે પરિવાર ને લગતું હોય સંબંધોને લગતું હોય, યા ભણવાને લગતું હોય તો એમાં તમારે ધીરજ જાળવવી, એક ઘણું મહત્વ છે અને જીવનમાં ધીરજનું પણ ઘણું મહત્વ છે જ તો બને એટલું તમે ધીરજ રાખતા શીખો જીવનમાં એ તમારા સફળ જીવનનો એક રસ્તો ખોલી દે છે
સારું સારું ચાલો તમે આટલું મને સમજાવીજયો એના બદલ ખુબ ખુબ આભાર તમારો
હા વાંધો નહી સારું સારું